હું.
હેલો હ હા એ કેમ છે?
મજામાં તમને કેમ છે?
બસ મજામાં શું કરતી તી?
શું?
શું કરતી તી?
કાઈ નહીં બેઠીતી તું?
છે હું ભી બેઠી તી જમી લીધું?
હા, હા, તે?
હા મેં ભી જ જમી લીધું,
ઓકે, ક્યાં ફેસ્ટિવલ ઉપર વાત કરશું?
એટલે આપડે બધા ફેસ્ટિવલ ઉપર વાત કરશું.
ઓકે,
હા. કેમ કે, આપડા ભારતને આમ તહેવારોનો દેશ પણ કહેવાયને એટલે,
હા, હા.
હા કેમ કે, આપણા દેશમાં લગભગ દરેક મહિને કોઈને કોઈ ફેસ્ટિવલ આવતો જ હોય.
હેલો,
હાલો, હલો. આપણા દેશમાં લગભગ હર મહિને કોકને કોક ફેસ્ટિવલ તો આવતો જ હોય.
હા મહિનામાં હોય જ છે, આમ અમુક તહેવાર.
તારો ફેવરેટ ફેસ્ટિવલ કયો છે?
મારો ફેવરિટ ફેસ્ટિવલ દિવાળી છે.
અચ્છા સારું હોય દિવાળી બધા નું ફેવરેટ ઓલમોસ્ટ બધા નો દિવાળી તો ફેવરિટ હોય જ.
હા તારો.
મને નવરાત્રી સૌથી વધુ ગમે,
હા ગરબા રમવા જાવાનું હોય.
હા ગરબા રમવાનો ટ્રેડિશનલ કપડાં પેરવાનો બધા સાથે મજા કરવાની. મજા આવે.
હા..
એમાંય આપણા ગુજરાતની નવરાત્રી તો આખા દુનિયામાં ફેમસ છે.
હા ગરબા ગુજરાતના બઉ ફેમસ છે.
હ એ જ ને તને કેમ દિવાળી ગમે?
મને આમ ન્યુ યરને આમ બધું આવે ન્યુ ન્યુ બધું હોય એટલે આમ ગમે.
આ ઘરમાં સફ સફાઈ કરવીને આપડે ડેકોરેટ કરીને દીવા જળા જલાવીને
એ જ ને અને ઘણી બધી તો આપડે સ્વીટ્સ ખાઈ
હા ખાવા પીવાનું હોય.
એ જ ને તારા ઘરમાં તમે શું દિવ દિવાળીની શું તૈયારી કરો?
કઈ ની બસ જો રંગોળી કરી મીઠાઈ લાઈ બધા ભેગા થાય ફૅમિલીસ
હ એ જ અમે બી ઈ જ કરી લક્ષ્મી પૂજન કરી પછી આપડે સગા સ બંધી ને મળવા જઈ.
હા પછી વ વાઘ બારસ હોય એનું કરી ધનતેરસ હોય તો એનું કરી અલગ અલગ
અ એ જ ને આપડે એક તો અ આપડા તહેવારોને મોટો હેતું શું હોય તને ખબર હે?
હમ
આપડે હેને લોકોને એકબીજાને નજીક આપડે નજીક આવી. આપડે પ્રેમ ભાવ વધે એકતા વધે
હમ જાણી પેચાણી બધાને
એના આપડે આજકાલ કેટલા બધા બિઝી થઈ ગયા આપડી લાઈફમાં તો આપડે એકબીજાને મળતા ના હોય પણ આમ કોઈ તહેવાર હોય. તો આપડે એકબીજાને મળી એકબીજા જોડે વાતો કરી ટાઈમ સ્પેન્ડ કરી.
હમ તેવું સારિ ને બધાં જોડે
હ આખા આપડા ભારતમાં કેટલા બધા ત્યોહાર છે હોલી ઉત્તરાયણ રક્ષાબંધન જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, ઈદ, ક્રિસમસ, ઓનમ, પોગ પોંગલ કેટલા બધા છે હર મહિને કઈક ને કઈક તો આવતું જ હોય.
હા ફેસ્ટિવલ ઝાઝા રિયા ને ગુજરાત
હા ઈ જ એમાં મને હોળી બી બહુ ગમે. હ કેમ કે આપડે એકબીજાને રંગ રંગ લગાડી એકદમ અ પછી તો આપડે દુશ્મની હોય એ ભૂલીને આમ બધા સાથે ફ્રેન્ડશીપ કરી
હા રંગ લગાય એટલે ફ્રેન્ડશીપ વધે.
હા ઉત્તરાયણમાં ભી કેમ આપડે પતંગ ઉડાડી પછી ટેરેસ પર બધા ભેગા એન્જોય કરી ગીત ગાઈ જોડે જમી.
હા બધા ફેમલી ફ્રેન્ડસ ભેગા થાય
હા એજ ને એમાં ભી આ ફેસ્ટિવલથી કેટલા બ ધા ના ઘર ચાલતા હોય દુકાનદાર ના પછી ડેકોરેટર ના મીઠાઈ વાળા ના ઘર માં આપડે કલર ને કરાવી તો એ લોકોનું ઘર ચ હાલે પણ એમાં ભી એક હે નુકસાન કે કેટલું બધું આપડે પોલ્યુશન કરી રયા. દિવાળી માં કેટલા ફટાકડા ફોડી કેટલું બધું પોલ્યુશન થાય છે.
એતો થાય જ પણ હું ફેસ્ટિવલ હોય એટલે પછી આમ મજા આવેને એન્જોય કરતા હોય બધાયે.
પણ ગ્રીન દિવાળી એ થાય ને આમ નેચર નેચરથી લાગતી હોય એવું બધું કામ કરવાનું કે ફટાકડા ના ફોડવાના ને એકબીજાને મોઢેથી હેપ્પી દિવાળી વિશ કરીને એમ સેલિબ્રેટ કરવાનું જોડે રમવાનું
પણ અત્યાર ના લોકો તો એવું ના કરે અત્યારે લોકોને ફટાકડા ફોડવા હોય એટલે એ કરે.
આપડે એ લોકોને સમજવું જોઈએ ને બાકી આપડે અ નવરાત્રી માં બી કેટલું બધું આપડે નાસ્તો કરીને પ્લાસ્ટિક ને ઉમન ત્યાં વાપરે કેટલું બધું કર બગાડ કરે પછી હોળી માં ભી કેવા ખોટા ખોટા કલર જ આપડે પાણી પા પ્લાસ્ટિક ની કોથળીઓ વાપરે ફુગા વાપરે એ બધું ખરાબ કેવાય નેચરલ કલર્સ વાપરવા જોઈએ.
પછી એ તો જાય નહી કેમિકલ વાળા હોય.
આપડે એન્વાયરમેન્ટ નું પણ ધ્યાન રાખવું જોઈએ.
પણ અત્યારના લોકો ના સમજે ને.
એજ ને એક તો આ ફેસ્ટિવલ થી કેટલા બાળકોને આમ આપણા સંસ્કૃતિ ના બારામાં ખરબ ખબર પડે આપડા પરંપરા આપડી રિસ્પેક્ટ કેવી રીતે દેવાય એવું બધું બાળકો શીખે. ઈજ ને ફેસ એક તો આપડા વાડા તહેવાર માં ગરીબ લોકોને દાન કરવું જોઈએ મીઠાઈ કપડાં હા ગૌશાળા જવાયગ. પછી અનાથ આશ્રમ જવાય વૃદ્ધાશ્રમ જવાય એ લોકો નો પરિવાર તો કોઈ ના હોય તો એ લોકોને આપડે થોડીક વાર આપડે બાટીએ મીઠાઈ બાટી એ લોકો સાથે રમીએ તે લોકો ને બી મજા આવે.
યુનીક કામ લાગે.
હા એ લોકોને બી એમ થાય ને કોઈક છે અમારું ભી વિચારે છે એમ.
ફેસ્ટિવલ ઈ કરેને.
હા હા ને. એક તો આ મોર્ડર્ન જીવનમાં ફેસ્ટિવલની એક્સાઈટમેન્ટ થોડીક ઓછી થઈ ગઈ છે.
હમ.
હા બધા સોશિયલ મીડિયામાં જ રિયલ સેલિબ્રેશન મીન્સ સ્ટોરી રાખવી ને આમ સોશિયલ મીડિયા માટે જ વધુ કરતા હોય. પણ રિયલમાં રિયલ માટે બહુ ઓછું કરે.
અત્યારે સોશિયલ મીડિયા નું વધી ગયું એટલે પછી એ જ હોય ને.
એજ તો હોય પણ બધા આમ કેમ કે કાએ એક ફૂલઝડી ઓલી કરશે તો ફોટો પાડશે આમ કરશે તો ફોટો પાડશે એ લોકો ફોટા પાડવામાં વધારે હા ફોટા પાડવામાં વધારે બીઝી થઈ ગયા ફોટા પાડવાવામાં ને અપલોડ કરવામાં એના કરતા રિયલ મેમરીઝ બનાવે ઈ વધારે કિંમતી હોય. હલો. હલો.